હા અવાજ આવે છે મારો
હા આવે છે.
હા, કેમ છો મજામાં?
હા મજામાં.
હ આજ તો હા હા બસ હું પણ મજામાં. હા તો કેટલા દિવસથી વાત નતી થઈ તો મને એમ કે ફોન કરું. અને તબિયત પાણી પૂછું.
સરસ સરસ. બરાબર બોલો બીજું શું ચાલે છે?
મેં આજે તમને જોયા તા અને જોઈને લાગ્યું કે તમે પહેલાં કરતાં વધુ ફિટ થઈ ગયા છો.
એવું? આભાર તમારો. હા, છેલ્લા છ મહિનાથી તો ધ્યાન રાખવું પડે છે. કસરત કરું છું ને ખાવા પીવાની કાળજી પણ રાખું છું એટલે.
અ હ ખરેખર? પહેલા તો તમે જંક ફૂડના ખુબ શોખીન હતા.
હા એ સાચું છે. પેહલા અઠવાડિયામાં તો ત્રણ ચાર વખત પીઝા, બર્ગર, કોલ્ડ્રિંક તો પી લેતા તા. પછી સમજાયું કે આ ટેવ લાંબા સમય માટે સારી નથી.
હમ્મ.
દિવસમાં વધારે ટાઈમ આ વસ્તુનું ગ્રહણ કરવું.
હમ્મ, એવું તો શું થયું કે તમે એકદમ બદલાઈ ગયાં?
એટલે આમ સીડીઓ ચડવામાં આવે કે એવું થાય ને વધારે ચડવામાં આવે તો હાફ ચડી જતો ને થા કી જવાતું હતું પછી એવું થયું કે એક દિવસ કે હેલ્થ ચેકઅપ કરાઉ. તો ડોક્ટરે એ કીધું કે થોડું વજન વધી ગયું કોલેસ્ટ સ્ટ્રોલ લેવલ થોડું વધારે છે. તમારે તમારી જીવનશૈલી બદલવી જરૂરી છે.
હા સાચી વાત છે અ આપડે દરરોજ માત્ર વીસ મિનિટ ચાલવું જોઈએ. અને પછી ધીમે ધીમે દોડવું જોઈએ, પછી યોગ કરવા જોઈએ અને હળવી કસરત પણ કરવી જોઈએ તમને શરૂઆતમાં આમ મુશ્કેલી પડી હશે હે ને?
હા બવ જ. સવારે વહેલા ઉઠવામાં તો સૌથી વધારે મુશ્કેલ લાગે. ઘણી વખત એલાર્મ એલાર્મ બંધ કરીને સુઈ જવું સારું ગમે પણ પછી યાદ આવે કે પોતાની પોતાના સ્વાસ્થ પર પણ ધ્યાન આપવું પડશે એટલે પછી ઉઠ ઉઠી જતી ઉઠી જતી મેં એમ.
હ સાચી વાત છે, સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે આ વસ્તુ મારી જોડે પણ થાય છે. પરંતુ પછી મેં નક્કી કર્યું કે દરરોજ થોડું થોડું આપણેે કસરત કરવી જોઈએ ભલે બઉ અ એવું નઈ કે પહેલા કલાકથી ચાલુ કરીએ. વીસ મિનિટ, પચીસ મિનિટ, ત્રીસ મિનિટ એવી રીતે ચાલુ કરવું જોઈએ કસરત કરવાનું.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી આ ખુબ સારી વાત છે. નાનાં-નાનાં પ્રયત્નથી જ મોટી સફળતા મળે મતલબ નાનાં-નાનાં પ્રયત્ન કરીએ. તો જ એનો લાભ મળે એમ.
હા, બિલકુલ. ફિટનેસ એક દિવસમાં મળતી નથી તે રોજની સારી ટેવોનું પરિણામ છે. છે આપણે એને રોજ આપડે રોજ કસરત કરવી જોઈએ એમ.
હા
તમારો દિવસ કેવી રીતે શરૂુ થાય છે
મારો દિવસ સવારે વહેલા ઉઠી જવાનું પછી ઉઠીને પાણી પીવાનું પછી થોડું ચાલવાનું રાખીએ ત્રીસ મિનિટ જેવું એવી રીતે
હા બરાબર હું પણ એવું જ કરું છું અને નાસ્તામાં પણ ધ્યાન રાખવું પડે તમે નાસ્તામાં શું ખાવ છો
મેં નાસ્તા માં ઘણી વાર ચા અને રોટલી ખાતી હોય પછી પૌવા બનાયા હોય ખાતી હોય ઢોકળા છે ઉપમા છે પછી ઘણી વાર મેમે રાત્રે કઠોળ પલાળી દઉં સવારમાં એ પણ ખાતી હોવ અને ઘરમાં કોઈ ફ્રૂટ પડ્યું હોય તો એ પણ ખાતી હોઉં છું
હા મારે પણ એવું જ છે અને તમે ચા પીવો છો
હા મેં ચા તો પીવું છું પણ એકદમ ઓછી પીવું છું અને પણ ઓછી ખાંડવાળી મને વધારે ગોળ ચા પસંદ નથી.
હા દિવસમાં માત્ર એક જ એક જ કપ પીવો જોઈએ અને એ પણ ઓછી ખાંડ વા એક ઓછી ખાંડ નાખવી જોઈએ.
હા મેં સાંભળ્યું છે કે પ્રોસેસ્ ખાંડ હોય ને એ બહુ સારી નથી સ્વાસ્થ્ય માટે
હ સાચી વાત છે હું પણ એવું જ કરું છું. સવારમાં જ સવારમાં જ હું તો ચા નથી પીતી પણ સવારમાં જે દૂધ પીવું એ એજ અને એમાં પણ ઓછી ખાન નાખું છું. ક્યારેક ક્યારેક ચાલે જો વધારે મન થયું હોય સાંજે પીવા દૂધ પીવાનું તો થોડીક ખાંડ નાખીને પી લો અને આપ તમને ખબર છે પાણી કેટલું પીવું જોઈએ.
હા એ તો મેં સાંભળેલું છે કે દિવસમાં સામાન્ય રીતે મતલબ દિવસમાં બે થી ત્રણ લીટર તો પાણી પીવું જ જોઈએ. અને જો ગરમી ન ગરમી હોય મતલબ ઉનાળો તેમાં તો થોડું વધારે પીએ તો સારું એમ
હમ
કારણ કે ગરમીમાં ડડીહાઈડ્રેશન થઈ જાય શરીર માં એટલે પાણી ની જરૂર તો વધારે પડે
આજકાલ તો લોકો કેવું કરે કે ફિટ દેખાવા છે ને જીમમાં જાય પણ અ જીમ છે ને એક વિકલ્પ છે આપણે નિયમિત ચાલવું દોડવું યોગ કરવું અને સાયકલ ચલાવવી અથવા ઘરમાં કસરત કરવી પણ પૂરતી હોઈ શકે છે. એટલે એવું નહ કે આપણે જીમ જવું જરૂરી છે. પણ આપણેે એજ વસ્તુઓ જો આપણે આપણા ઘરે કરીએ ને તો પણ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ ફિટ રહી શકીએ છ છેએ.
હા એ તો તમે એકદમ સાચી વાત કીધી એ બધું એ બધું કરવાથી જ આપણું શરીર સારું થઈ શકે છે. એના માટે મો મોંઘા સાધનો કે મેમ્બરશીપ લેવાની જરૂર નથી પડતી. હા એ થોડું વધારે આપણને મદદરૂપ થઈ શકે પણ એ જોય આપને સમય ને પૈસાનુંું અ સંચાલન કરવામાં થોડું આગું પાછું થતું હોય તો આપડે એને અવોઈડ પણ કરી શકીએ એની જગ્યાએ આપડે ઘરે બી નિયમિત નિયમિત આપડે જે રૂટન ફોલો કરતા હોય, એ કરીએ પછી એક્સરસાઇઝ કરીએ ખાવામાં ધ્યાન રાખી સંતુલિત આહાર લેતા હોય, સારી ઊંઘ લેતા હોય તે આપણને બહુ મદદ કરી શકે છે.
હા સાચી વાત છે, તમારી આ આવી વાતો સાંભળીને તો મને ખુબ મોટિવેશન મળ્યું કે રોજ હવે હું કસરત કરીશ મારી મારા શરીર નું ધ્યાન રાખીશ પછી, ખાવામાં પણ ધ્યાન રાખીશ શરૂઆતમાં થોડી તકલીફ થાય કે એટલે, આપડે દરરોજ વીસ, વીસ મિનિટ ચાલીએ તો પણ ઘણો ફરક પડે છે. એટલે હવે આજથી, હું મારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું શરૂ કરીશ
બરાબર સરસ સરસ સ્વાસ્થ્ય જ આપણી સાચી સંપત્તિ કહેવાય એટલે, આપડે એના પર ધ્યાન રાખવું જોઈએ.
હમ. તમારી વાતો સાંભળીને મને સમજાવું કે, સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું કેટલું જરૂરી છે. પણ, મને એક વાત પૂછવી હતી. કે લોકો કહે છે કે ફિટ રહેવા માટે ડાયટ કરવી પડે શું સાચે જ ભૂખ્યા રહેવું પડે
ના ભૂખ્યા રહેવાની તો કોઈ જરૂર નથી, એ તો બહુ મોટી ગેરસમજ છે. ડાયોટ નો અર્થ તો ભૂખ્યા રહેેવાનો નથી. મતલબ એનો મતલબ એવો થાય છે, કે પૌષ્ટિક આહાર લેવો જોઈએ મતલબ આપડે જે વધારે તો તળેલું છે. કે જ સૌથી વધારે જંક ફૂડ, ચીઝ, બટર એ બધુ જો ઓછા પ્રમાણમાં લેતા હોય, જરૂરી પ્રમાણમાં એ કવ ભૂખ્યા રહેવાની જરૂર નથી, આપડા ભારતમાં અલગ અલગ ખાવાની વસ્તુ તોહોય છે, એમાંથી પણ આપણને ઘણું બધું પ્રોટીન વિટામીન એ બધું મળી શકે છે.
હા તમે સાચી વાત કીધી કે શરીરને કાલ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, અને સારી ચરવી બધાની જરૂર પડે છે. કોઈ એક વસ્તુ સંપૂર્ણ બંધ કરી દેવી એ યોગ્ય નથી. આજે ઘણા લોકો વજન ઓછું કરવા માટે નાસ્તો છોડે છે. શું એ સારી ટેવ કહેવાય
એ તો સારી ટેવ તો ના જ કહેવાય કારણ કે, નાસ્તો કરવો ખૂબ જરૂરી છે. કારણ કે, એ આપણને આખા દિવસ અને રાત ઉર્જા આપે છે. રાતે પણ આપણે એટલું ખાતા નથી તો, સવારે ઉઠીને તો શરીરને થોડું તો ખાવા જોઈએ જ ને તો, એ જ આપણે સ્કીપ કરી દઈએ તો એ ના સારું કહેવાય
શી વાત છે. અલી પૌવા, ઉપમા, ઈડલી, અને પછી ઢોકળા મુગ નો ચીલો દહીં ફળ એ બધું ખાવ આ બધું ખાવાથી પણ આપડે સ્વસ્થ રહી શકીએ અને જરૂરી છે, એક ગ્લાસ દૂધ પણ પીવો જોઈએ
હા, એ તો સાચી વાત કીધી તમે
હમ. અને આપણેે જો બપોરના ભોજન ની વાત કરીએ દાળ, શાક, ભાત, અને ઘરની, રોટલી કચુંબર અને છાસ બહારનું તરેલું ખાવાનું બઘું રોજ ના ખાવું જોઈએ
હા એ તો સાચી વાત કીઘી હતી તમે.
હમ્મ હૂ અ અઠવાડિયામાં તો એક બે વાર બહારનું હુ ખાઈ લઉં છું અને તમે.
હા મેં પણ એવું કરું અઠવાડિયે એક વખત ખાવ દરરોજ તો મને ઓછું ભાવે છે. એટલે.
હા.
અને એની સાથે સાથે બીજું પણ આપણે ધ્યાન રાખીએ ને તો બધું બેલેન્સ થાય એટલે વાંઘો ના આવે.
હુ ક્યારેક ખવામાં વાંધો નહી આવતો. પણ જો એ રોજની આદત બની જાય તો વજન વધે છે એનાથી. શરીરમાં ચરબી વઘે અને ભવિષ્યના સ્વાસ્થ્યની સમસ્યાઓ થઈ શકે છે.
હા એ તો સાચી વાત કરી તમે. એટલે આ બધા ઉપાયો છે જે ના કે આપડે થોડું તો મતલબ આપણા શરીરને મેન્ટેન તો કરી શકીએ છીએ. અને ઊંઘ પણ જરૂરી છે એ પણ આપણે લેવી જોઈએ પૂરતી.
હવે આપણે તમે તો ધ્યાન આપો છો સ્વાસ્થ્ય અને ફિટનેસ પણ હવે હું પણ ધ્યાન આપીશ અને સમયસર અને નિયમિત રીતે હું બધી કસરતો કરીશ અને ખાવામાં પણ ધ્યાન આપીશ.
હા પાકું પાકું.
સારું તો હવે આપણે પછી મળીએ.
પાકો પાકો મળીશું.
હમ્મ સારું તો મૂકું છું.
સારું સારું મૂકો.